હલો હાઆ! અવાજ આવે ને? હા નમસ કેમ છો?
બસ એકદમ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
હમમ મેં કીધું આજે આપડે પરંપરા વિશે વાત કરીએ એમ.
હા, એ આમ ખુબ જ રસપ્રદ અને એમ મહત્વનું વિષય છે.
હા, પરંપરા એટલે એક પેઢી થી બીજી પેઢી સુધી આવવા આવતી જે રીત રિવાજ છે. અને જે સંસ્કૃતિ છે. એ છે.
હા સાચી વાત છે. અને પરંપરા કેવું કે, લોકોને એકબીજા સાથે આમ જો ડી રાખે
હા કારણ કે દરેક દેશ, અને દરેક પ્રદેશની પોતાની અલગ પરંપરા હોય છ એમ.
હા એ તો છે જ. કે અ પરંપરા કેવું કે એક બ બધાને આવું આ વિવિધતા દુનિયાને છે ને સુંદર બનાવે એની.
હા ને ભારતમાં તો ઘણી બધી પરંપરા આપણને જોવા મળે છે વર્ષોથી.
હા ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ. ત્યાંથી જોઈએ ને તો અલગ અલગ રીતિ રિવાજ તો આપણને એટલા જોવા મળે ને ભારતમાં
હા એ તો છે. કે લગ્ન ની પરંપરા પણ દરેક જગ્યાએ અલગ હોય છે.
હા ક્યાંક આમ કેવું કે ફૂલ થી સ્વાગત થાય. તો ક્યાંક કેવું ગીતા નૃત્ય થી સાથે ઉત્સવ મનાવે. એટલે જુદું જુદું હોય એ બધા.
હા તહેવાર પણ પરંપરાનો એક મોટો ભાગ છે.
હા કેવું કે તહેવાર છે ને લોકોને એક સાથે આમ આવવાનો આમ બહુ મોટો અવસર મળે તહેવાર દરમિયાન
હા એ તો છ છે અને ઘરમાં મોટા લોકો, નાના બાળકો અને પરંપરા વિશે જણાવે છે.
હા અને આ રીતે કેવું કે આમ જ્ઞાન છે ને એક પેઢી થી બીજી સુર પેઢી સુધી આમ પહોંચે પણ ખરું ને આના જોડે જોડે
હા એ તો છે. પરંપરામાં ભોજન નું પણ એટલું જ મહત્વ માનવામાં આવ આવે છે આમ.
હા એ તો બરાબર જ વાત છે. અને કેવું કે દરેક તહેવારમાં ખાસ વાનગીઓ બનાવવાની રીત પણ જુદી છ બધી હોઈ
હ હને એજ કેટલાક લોકો પરંપરાગત કપડાં પણ આમ પહેરતા હોય છે તહેવાર દરમિયાન. એલપણ.
અ અને આ કપડા કેવું કે સંસ્કૃતિને આમ એક ઓળખ દર્શાવે આપણને.
હમ્મ એ તો છે. લોકગીત અને લોકનૃત્ય પાછળ પણ એક પરંપરા છે. હ
અહ અને કેવું કે, આ કળાઓ છે ને ઘણા વર્ષો થી આમ જીવ તી આવી છે પેઢી દર પેઢી.
હા એ પછી મસ મસ્જિદ હોય, મંદિર હોય, ગુરુદ્વારા હોય, કે ચર્ચ હોય હોય સાથે ઘણી બધી પરંપરાઓ જોડાયેલી છે.
હમ્મ બધામાં જ જોડાયેલી છે. અને ત્યાં કેવું કે લોકો શ્રદ્ધ ધા સાથે વિવિધ રીત નો પ્લાન કરે છે. પાલન કરે એમ
હા બિલકુલ પરંપરામાં નમ વિનમ્રતા અને આદર પણ એટલું જ સમાવેલ હોય છે.
હા. અને મોટા લોકોને કેવું, કે આમ માન આપવું ને એ પણ એક આ આમ સારી પરંપરા જ છે.
હા એ તો છે જ. કે આપણે દરેક વ્યક્તિને માન આપવું જ જોઈએ.
હા અને કેવું કે અ ઝાડ રોપવાનું અને પાણી બચાવ વાનુ આવી પણ એક સારી પરંપરા બને જ છે એમ.
આપડે જો ઝાડ વાવીશું અને એ બધું કરીશું તો આપણા માટે અને આ લી પેઢી માટ ટે ખુબ સારું છે. અને સમય સાથે કેટલીક પરંપરાઓ પણ બદલાતી હોય છે.
હા પણ કેવું, કે તેનો મૂળ અર્થ તો ઘણી વખત એ જનને પરંપરા બદલાય કે એની રીત રિવાજ બદલાય. પણ એનો મૂળ અર્થ તો આમ એજ રે.
હા એ તો છે પરંપરા સમાજને એકતા આપે છે.
હા એટલે તો કે. આમ અ આ લોકોને કેવું કે આમ વચ્ચે પ્રેમ અને મેલ જો. પણ વધારે ને.
હા ને શાળામાં પણ ઘણી પરંપરાઓ હોય છે ને. જેમ કે પ્રાર. ના હોય છે રાષ્ટ્રગીત અને વિશેષ દિવસોની ઉજવણી એ બધી. તું પણ એક પરંપરા જ ગણી શકાય આપણે શાળાની.
હા અને ગામમાં પણ આમ ઘણી જૂની પરંપરા પણ આજે જીવતી છે આપ. આપડા જોઈએ ને ગામમાં જ. જઈએ ને તો ત્યાં પણ ઘણી પરંપરાઓ છે.
હા અને જોવા જઈએ તો શહેરમાં પણ ઘણી પરંપરાઓ હજી. અ છે અને એ નવી રૂપ પણ મતલબ ધારણ કરી રહી છે.
હા અને કેવું કે હસ્તકલા પણ એક પરંપરા સાથે જોડાયેલી વસ્તુ છે.
હા એટલે જ ને આથી તો જે બનેલી વસ્તુઓમાંથી સંસ્કૃતિની. ઝલપ મળે છે. હ
હા અને કેવું કે આ લોકકથા પણ આમ પરંપરા ને કમ. મૂલ્ય ખજાનો છે.
એ હા એકદમ સાચી વાત છે અને આ કથકો કથાઓમાં પણ આપણે જોઈએ તો જ્ઞાન અને સંસ્કાર નો સંદેશ હો હોય છે એટલે એ પણ જરૂરી છે
હા અને કેવું કે ભાષામાં પણ એક પરંપરા તો ને જીવતી રાખે છે ને
હા દરેક ભાષામાં ઘણા સુંદર શબ્દો અને કથાઓ પણ હોય છે
હમ અને કેટલાક ઉત્સવોમાં પણ લોકા સાથે મળીને સેવા પણ કરે છે ને
હા એ તો છે ઘણા બધા મતલબ ઉત્સવમાં લોકો આવું કરે છે અને આથી જ તો સમાજમાં એકતા અને સહકાર વધે છે
અને કેવું કે આ પરંપરા પરપરા ન એક આમ અર્થ પણ આમ ફક્ત જૂની રીત નથી
હા એ તો છે કારણ કે પરંપરામાં મૂલ્યો સંસ્કાર અને સંબંધો પણ હોય છે
હ અને આપડી પરંપરાઓ વિશે પણ જાણવું જોઈએ ને
હા અને તેનો અર્થ પણ સમજ સમજાવવો જોઈએ લોકોને આપણે પણ કારણ કે સારી પરં પર ઓ સમાજને મજબૂત બનાવી શકે છે
હા અને આવનારી પેઢી સુધી પણ પહોંચવાડમાં બધા ન ફમ ફાળો હોય છે ને
હા એ તો છે જ કારણ કે અ આવું કરીશું તો એ ઘણો બધો ફાય મતલબ મોટો ફાળો ગણી શકીએ છીએ આપણે
હમ અને કેવું પરંપરાના ઘણા બીજા પાસા પણ છે જોઈએ ને તો
હા જેમકે દરેક ઘરમાં સવારની શરૂઆત પણ અલગ રીતે થતી હોય છે એ પણ એક પરંપરા ગણી શકાય
એ તો છે જ અને કેવું કે આપણે એક આમ પ્રકારની પરંપરા તો ગણાય અને કેટલાક ઘરમાં તો કેવ દિવસ ની શરૂઆત છે ને સફાઈ થી થાય
હ હા, એ તો છે, કારણ કે કેટલાક ઘરમાં પ્રાર્થના પછી રોજના કામથી શરૂ, થાય દિવસ
હા, અને કેવું, કે આથી આમ સમયનુંું પાલન પણ ઘણા. પરિવારમાં પરંપરા બની ગયું છે, ને એવું.
હા, એજ એ કારણથી, તો શિસ્ત અને જવાબદારીનોો વિકાસ થઈ, રહ્યો છે. ત્
હા, અને અતિથિનુ સ્વાગત કરવું, એ પણ એક આમ બહુ સારી પરંપરા અચછા.
હા, જોઓ ને આપડે મીઠા શબ્દો અને હસમુખ ચહેરો, પણ સ્વાગતનો એક ભાગ જ માની શકાય
હમ, અને દરેક પ્રદેશમાં છેને, એના ઘરની રચના પણ અલગ, હોય છે.
કારણ કે, તે પણ ત્યાંની પરંપરા અને હવામાન, પર આધારિત હોય છે છે, એટલા માટે
હ, અને કેવું કે અ ગામમાં છેને, છોરો આમ અથવા ચોક હોય ને તે લોકો ભેગા થતા જ હોય, ત્યાં
હા, ત્યાં લોકો વાારતા સમાચાર અને જે વિચારો હો એની આપલે કરતા હોય છે, એટલા માટે
એટલે તો અને કેવું કે કેટલાક કામ છેને, સમૂહ મળીને આમ કરવાનું પરંપરા બની ગઈ છે, ગામમાં
હા, એ તો છે, આથી તો એકતા અને સહકાર વધે છે, કારણ કે પરંપરામા આજ પીછા
હા, અને પરંપરામાં કેવું સફાઈનુ પણ એક બહુ મહત્વ હોય, છે.
હા, જેમ કે સ્વચ્છ જગ્યા, બધાને ગમે એટલે એ પણ એક મહત્વ વાનું છે, સફાઈ પણ
હા, અને જૂની ઈમારતો પણ આમ ઇતિહાસ, ની એક સાક્ષી હોય, શકે ને
હા, તેની સંભાળ કરવી, એ પણ આપણા બધાની એક જવાબદાર જ જવાબદારી જ છે, એમ
હા, અને કેટલાક લોકો પરંપરાગત રમતો પણ રમતા હોય, છે
હા, જેમ કે અ રમતો મનોરંજન સાથે છેને, શારીરિક જે કસરત હોય, એ પણ આપેછા
હ. અને બાળકોને છેને, જૂની રમતો વિશે જાણાવવું પણ જોઈએ
હા, એ તો છે, આ રીતે રમતા રમાતો ભૂલાય પણ નહી.
હા, અને પરંપરામાં કેવું સંગીતનુ પણ ઘણું મહત્વ છે.
હ હા, જેમ કે વિવિધ પ્રસંગોમાં અલગ અલગ ગીતો ગવાતા હોય છે, એટલે એ પણ એક પર. પરંપરા ગણાય છે, જેમ કે લગ્ન હોય, તો લગ્નમા લગ્ન ગીત, ને એ બધું ગવાતું હોય છે, તો એ વર્ષો જુની પરંપરા છે, એટલે એ હજી પણ જીવિત છે
હા, અને લોકવાડીઓ પણ આમ સંસ્કૃતની આમ એક ઓળખ છે
હા, એ તો છે, તેનો સુૂર લોકોને આમ જોડી રાખે છે
હમ, અને કપડા સિવાય ઘરની સજાવટ પણ એક પરંપરાગત જ કેમ હોયને.
બિલકુલ જેમ કે રંગોળી, તોરણ અને દીવો એ તો એવું ઉદાહરણ પણ છે એમ કહી શકીએ.
હમમ અને પરંપરામાં પ્રકૃતિ નો પણ આમ આદર આપણને જોવા મળે અને બો જરૂરી છે.
હમમ બિલકુલ સાચી વાત છે. મને ઘણું બધું જાણવા મળ્યું આજે તમારી જોડે વાત કરી કરીને ખૂબ આનંદ થયો.
ચોક્કસ ચોક્કસ.
હારું ચલો ફરી વાત કરીશું બાય.